હા લાગે એમ આપડે હવે મેં કેમ હમુથી તમને ફોન કર્યો હલો હલો
હલો.
હા અરે મેં કેમ હવે હમુથી અવાજ નથી આવતો મને ક્લિયર આવે છે. કઈ નઈ અરે મે હું કઈ રી શું કે હમણાં મેં કેમ ડાયલ કરીને નંબર નંબર લગાવ્યો એમ તમારે બી નંબર ડાયલ કરીને લગાવવાનો.
હા.
હમજમાં આવ્યું મેં હું કીધું એ
તો એ નંબર આવી દયો ને
હા નંબર તો આવી ગયા તો આપડે જે ડાયલ કરવી ને જે આ એપમાં હોય ને ગ્રુપમાં એ બધાને લાગે આપ આપણે જે જેની હારે મન પડે ને એની હારે વાત કરી હકવી. પણ આપણને ડાયલ કરીને અમૂરથી કોલ કરવાનો એમ.
એક જ મિનિટ હો.
હેલો.
હા બોલો.
હા હમજાણું ને હું કીધું ઈ હલો.
હલો હલો.
હલો.
હલો
હા આવાજ આવેસ હલો.
હલો.